હલો.
હાય
તને અવાજ આવે છે?
હા આવે છે.
શું કરતા હતા
કઈ નહી જસ બેઠા તા જમીને તમે
કઈ નહી બસ બેઠા તા
સુરત હા તમે
હા શું જમ્યું તમે
મેં તો આજે બારેથી લઇયા હતા.
અચ્છા અચ્છા સુું લી આ ત
મ ત
અચ્છા અચ્છા
કેમ થઈ ગ
અમે તો આજે મંચુરિયન રાઈસ ખાધું તુ પછી ચાઇનીઝ ને એવું બધું હતું અલગ અલગ
અચ્છા
હા તો તમે હમણા હા બસ મજામાં તમે હમણાં ફ્રી હતા.
હા હા બોલો ને
હા તો હું તમને એક ટાસ્ક આપું ત મારો કમ્પ્લીટ કરી દેેશો.
હા કરી દ શું બોલો ને
હવે હું તમને એમ પૂછ્યુ કેમ તમે કયા સ્ટેટ કેવી ફેવરટ ડીશ કે તમને શું ભાવે
મને બધું ભાવ્યુ.
કોક બી આમ સ્ટેટની સ્પેશિયલ આઈટમ અ જાણે સાઉથ ઇન્ડિયન કે સાઉથ ઇન્ડિયન ફૂડ કેવું આમ હલકું ને હોય એમ ખાવાનુ
એમ તો મને બધું ભાવે પણ વધારે કરતા હું પ્રિફર મારા ચાઇનીઝ ને આપુ
ચઇનીઝમાં અચ્છા
તમારું ફેવરેટ ફૂડ
મારું તો સાઉથ ઇન્ડિયન હોય ઓલ ટાઈમ ફેવરેટ સાઉથ ઇન્ડિયન એમાં તો બધું ભાવે ઈડલી ઢોસા બધુ
બરાબર તમને બોલું પંજાબી આવે
હા ક્યારેક આમ ખાઈ શકીએ એટલું બ એટલું પ્રેફર ના કરું પેલુ પ્રેફર અમ સાઉથ ઇન્ડિયન ને આપી શકું હુ
અચ્છા
હ બાકી તમે કઈ આમ આજકાલના એન્વાયરમેન્ટ વિશે કઈ કે શકો કેટલો વરસાદ છે, તમારા ત્યાંને
એમ તો વરસાદ બે દીધાતો નથી પણ એમ સારો છે. તમામારે ત
હા અમારે ત્યાં ભી વરસાદ એમ સારો છે આજકાલ તો વરસાદ લોકો આમ ટ્રીસ ને કટ કરે છે તો બહુ ઓછો વરસાદ ને થઈ ગયો છે.
હા ત્યાં તો ઓછો થઈ ગયો છે પણ આપડે સુરત નું જોયું તો કેટલો બધો વરસાદ છે.
હા એ જ નુકસાન કેટલું કર્યું છે, વરસાદ ત્યા તો
એ તો વરસાદ આવે તોય પ્રોબ્લેમ ના આવે તો પ્રોબ્લેમ
સાચચી વાત છે હમણાં તો એવું જ છે. બાકી તો હમણાં તો વાડી વાળા ને તો વરસાદ જોઈએ જ છે, હમણા બધા ફાર્મર્સને એ ને
ઈર ને તો કચ્છમાં તો નથી પડતો બાકી બધા પડે છે જ્યાં જરૂર છે, ત્યાં નથી જતો ને જ્યાં નથી. ક્યાં આવે છે.
હા હમણાં તો બધે વરસાદ છે, મોસ્ટલી અહિયાં સુરત ગુજરાતમાં તો છે જ બાકી કચ્છ બાજુ તો હજી ન્યુઝમાં તો નથી બતાવતા
એઈજ ને કચ્છમાં જોઈએ છે, ત્યાં જ નથી ચતુ
હા એ જ હમણાં તો ખેડૂતો ને સીઝન છે ભૂતળી ને એું બધાની મગફળી ની
ભૂતડી મગફળી પછી ઓલા
હ
કોટન
હા એજ બધું કપાસ ને એ બધાની સિઝન છે એટલે એ લોકોને વરસાદની જરૂર છે ઘણા બધા તો રાહ જોઈને બી બેઠ ા હશે કે વરસાદ આવે પછી મગફળી વાવ વાવી ને એવું બધું.
હા એજ ને આ ફેરે તો બધું આમ લે લેટ થયું છે ને આ ફેરે લોસ બી કેટલો છે એપ્લાયમેન્ટધ
હા. તો બી આપણું અહિયાંનું તો ક્લાયમેટ સારું છે દિલ્હી બાજુ ને એનું તો ક્લાયમેટ કેટલું. પોલ્યુશન વાળું હોય છે.
એઈ આપડે ખુશ નશીબ ભાઈ આપડે અહિયાં છે હોં
હા જે બહાર ના છે એ લોકોને પોલ્યુશન બહુ હોય ત્યાં તો આવા ટાઈમ મે તો આપડે અહિયાં તો ઠંડુ થઈ જાય ત્યાં તો રાતના બી એવું લાગે જાણે
બાફ મારે છે હા. એજ ને વરસાદ પડે તો તો બધું થઇ જાય
હા એજ વરસાદ પડે તો તો સારું થઇ જાય.
હા.
બાકી ઇન્ડસ્ટ્રી એરિયા હોય ને ત્યાં તો બહુ જ પોલ્યુશન હોય છે. ત્યાં આજુબાજુ તો આમ રહી ના શકીયે કેટલી બીમારી વધે છે પોલ્યુશન ના લીધે આજકાલ તો.
હા અઈ તોમ છે.
હ બાકી તમારું બીજું કઈ કેવું એન્વોમેન્ટ ના બારામાં.
શમે તો હાલયા રાખે હવે.
હ એજ બાકી તો હવે માણસો એ જે સેવ કરશે તો. આપણા માટે જ સારું છે.
એક બધા સમજે તો થાય પણ નથી સમજતા તો શું થાય.
હા બાકી તો આજકાલ બધાને એવું એક રૂલ બનાવો જોઈએ જેમ કે કોઈ ઘણા બધા બડેટસને આપડા હવે આવતા હોંયે ફેમિલીમાં બર્થ ડે આવે કે એનિવર્સરી કે આવે. તો બધાને એકવાર ટ્રી પ્લાન્ટેશન કરવું જ જોઈએ એટલે ઝાડ વાવે તો ઘણા બધા ઝાડ ખશે તો વરસાદ સારો આવશે અને આપને સારું ઓક્સીજન કે મલસે.
હમ
હમ બધા સમજે તો તો સારું કે એ લોકો સમજે ને કરે. તો સારું કેહેવાય બાકી તો શું કહી શકી કોઈને આમ હાથ જાાલીને તો થાય નહી જ.
આ બેન તો આ ઇન્ડસ્ટ્રીઝ છે એ તો એના. સ્મોકિંગ ના લીધે તો એન્વાયરમેન્ટ ખરાબ થાય છે.
હા એના સ્મોક્સ ને બધા એવી ઇન્ડસ્ટ્રીઝને એવું કઈક ઇન્વેન્ટ કરવું જોઈએ કે જેનો સ્મોક જેમ બારે જાય છે પોલસ એર પોલ્યુટ કરે છે. એવું બધું આમ થોડુંક ઓછું થાય ને એવું કાંક લોકોને કરવું જોઈએ નવું ઇન્વેન્ટ.
એ કરે તો થાય પણ એમાં ટેકનોલોજીમાં જરીક ડેવલપમેન્ટ તવમ વાર લાગશે ને હજી
હા આપડુ ન્ડિયા તો હજી બઉ જ પાછળ ડેવલપમેન્ટ મા બાકી આઉટ ઓફ ઈન્ડિયા તો બધું આવું કોઈ પોલ્યુશન કેવું હ શે જ જ નહી બધું આમ
ત્યા તો ના જો
હ બધું આમ સારું સારું ત્યાં તો. માણસની લાઈફ સ્ટાઈલ ભલે એમ સારી હશે લાઈફ સ્ટાઈલ મીન્સ આમ હેલ્થમાં કે એવું. બાકી તો લાઈફ સાઈલ તો અહીયાં ઈન્ડિયા જેવી તો ના જ હોઈ શકે.
હા ઈ તો છે.
હા. બીજું તો હવે આના બારમાં તો આપે કોઈને કઈ કહી ના શકીયે ઘણા બધા તો એવા. શું કહી શકીએ આપે રૂલ્સ ને છે જ.
હમ
હ
બાકી.
બાકી તો શું હવે કાઈની કઈ ના સક્યે હવે તો. એન્વાયરમેન્ટ છે એને આપને પ્રિઝર્વ કરશું આપે બચાવશું. તો આપને જ કામ આવશે એ લોકો માણસો જો બધા. અવેર થઈ જાય અને સમજવા લાગી જાય તો સારું જ છે.
તો અવેર થતા હજી વાર લાગશે.
હા આજ કા આજકાલની જેન્ઝી જે જનરેશન કઈ છે ને આપે. એ લોકોને જ મેન અવેર કરશું તો સારું રશે.
હા ઈજ ને પણ હમ હવે જોવા જઈ ને તો ટ્રીઝ વધારે થતા જાય કેમ કે ભલે નવી નવી ટેકનોલોજી ખપે ફર્નિચર્સ તમે જુઓ કેટલા વુડન ના થઈ ક્યાં.
હા હવે હુડ એટલું કટ થાય વું હા પણ હા એ છે. એ ફોન કે આ ટેબ કે એ બધું ડેવલપ થઈ હશે તો બુડ નું ઓછું થઈ હશે. પેપર માટે.
હ ઈ તો છે બાકી તો હવે આજ તો સ્કૂલ કોલેજસ માંબી સી ખાડવામાં આવે છે એન્મેન્ટ ના બારામાં ગયા હોય આવું ના હોય કે
હા ઈ તો શીખવાડમાં આવતો હોય છે.
હા. બધાને સ્કૂલ વિઝ માથેબી એવી સ્કીમ્સ કે હોય છે જેથી અવેર. કરે છે એન્વાયરોમેન્ટને પ્રિઝર્વ કરો એન્વાયરમેન્ટ બચાવો.
હા હા હા.
ને આજકાલ તો પાણી બી કેટલું વેસ્ટ કરે છે નકત રેન રેન આવે વરસાદ આવે. છેદરત રેઇન વોટર હાર્વેસ્ટિંગ બી એક આપડા કરતા હારી સિસ્ટમ છે એલ પી પી કરે તો ચાલે.
હમ. હા એ તો છે.
કરે કોઈક સમજતા જ નથી કરતા જ નથી એટલે. ન કતું ઈ વોટર જો હાર્વેસ્ટ થતું હોય આમ આમ ક્યાં હોય રસ્તામાંથી જ પડ્યું હોય છે. હાર્વેસ્ટ થાય તો આપને જ કામ આવે.
રસ્તા માંથી પડ્યું હતું એના કેટલા બેક્ટેરિયા ન ડેવલપ થાય એના લીધે. કેટલી બીમારી પણ થાય છે.
હા એ જ મચ્છર ને બધા. માખ ને ડેન્ગ્યુ ને કેટલું બધું આગળ વધી ગયું છે હવે વરસાદ ની સિઝન આવે ને ડેન્ગ્યુ ના. કેસીસ ઘણા બધા જોવા મળે છે હોસ્પિટલમાં બી.
હા એઈ જ ને એઈ બધું હવે થઈ જાય વોટર ડ્રેનેજ સિસ્ટમ બરાબર. એયા તોમે ક થાય પા.
હા. કો કોઈક કોઈક જગ્યાએ તો આ ઘટર લાઈન હોય છે એ બી ખોલી હોય છે એ બી બધું. ને સાચવવું જોઈએ સિટીમાં તો બધે ખુલ્લું જ હોય છે ગટર લાઈનને એવું બધું. એનાથી બી ઘણા બધા જીવજંતુ પેદા થાય છે અનેને આજુબાજુના. એરિયામાં બીમારી ફેલાવે છે.
હા એ બી છે કે હમણાં તો પેટ્રોલ નો ભી કેટલો ભાવ વધી ગયો હોય.
સોરી સેનું.
પેટ્રો
હા હા બાકી તો હવે કોઈ ને કઈક એવી તો ના શકી આપે. જે પોતાનાની લાઈફ સાઈલ જેને બધાની વિચાર સ વિચારધારા અલગ અલગ હોય છે.
હા એજ ને બધા મેન્ટાલિટી એમ ના હોય ને.
હા બાકી તમારું શું કેવું આવામાં કે બધાને એન્વાયરમેન્ટને એવું બધું પ્રિઝર્વ કરવું જ જોઈએ કે નવી એક નાકો કેવી પાસ થવી જોઈએ. ઠરાવ કરવા જોઈએ.
આ એમ તો ઘણું બધું છે. ઘણું બધું થવું જોઈએ. પણ પબ્લિક સમજે તો થાય ને
હા એટલે જ પબ્લિકને જ મેન તો આપને આમ એવા કોક ઠરાવ કે પાસ કરીને આપને સમજાવી તો થાય હવે બાકી તો આપડા તો હાથમાં છે નઈ નકતો એનમેન્ટ રહેશે નહી ને તો બધું બહુ જ ઓખ્ખું આવશે આ આગરની જે જનરેશન અને લાઈફ સાઈલ માટે
હા પેલા ની તો શું મસ્ત લાયફ હતી.
હા ઠીક હ લો થેન્કયુ.
વેલકમ.